હલો કેમ છો
મજામાં પણ છેને થોડો
બસ મજામાં તમે શું કરો છો
કઈ નહી હમણાં તો હું બેઠા બેઠો ફિલ્મ જોવાનો વિચાર કર્યો હતો તો પછી આપણેે તો એ મને મનોરંજન વિશે ચર્ચા કરવું જેવુ મન લાગે છે
હા બરાબર છે સારો વિષય છે ચર્ચા કરવા માટે ફિલ્મ મને પણ ફિલ્મો જોવી બઉ જ ગમે છે. તમારી તમને કયા પ્રકારની ફિલ્મ જોવી ગમે છે? મને તો સસ્પેન્સ અને કોમેડી જોવી ગમે.
હા મને તો કેવું કે પેલા તો ઇતિહાસ ની મુવી જોવાની ગમે કેમ કે આમાં બધું કેવું કામ હોય બધું શીખવા મળે જાણવા મળે આમ તેમ પછી બધી મનોરંજન મુવી ઇન્ટરનેન મુવી એવુ બધી જોવાની ગમે ત્યા થો કે અ ઘણું બધું શીખવાનું મળે છે અને ઘણું બધું તો તમારું શું માનવું છે?
હા, ખુબ સાચી વાત છે તમારી. અમુક ફિલ્મ આપણને ઘણું બધું શીખવાડી અને સમજાવી જાય. ઘણા બધા સારા સારા મેસેજ હોય છે. જે આપણને આપી જાય છે જે અમુક વખત આપણું ધ્યાન રોજબરોજના જીવનમાં ધ્યાન નથી હોતું. તો મને કોમેડી ફિલ્મ જોવી વધારે ગમે છે જે આપને હસાવે છે વધારે. કેમ કે હસાવું બઉ અઘરું કામ છે આપણને. એટલે મને કોમેડી ફિલ્મો જોવી વધારે ગમે છે. અને એકબીજું મને સસ્પેન્સ મુવીસ જોવી વધારે ગમે છે. સસ્પેન્સ મૂવી આપણને છેક સુધી પકડી રાખે છે ને એમાં છેક આપણને ફિલ્મના અંતમાં ખબર પડે છે કે કોણ હતું સસ્પેન્સ. કિલર અથવા જે બી સસ્પેન્સ હોય પિક્ચરની હોય. અને મને ઈતિહાસ પર જે ફિલ્મો બની હોય એ જોવી બઉ ગમે છે. એ આપણા ઘણા બધા ઇતિહાસ વિશે આપણને જાણકારી મળે છે જે આપણને નથી ખબર. એટલે મને ઈતિહાસની ફિલ્મો ઘણી જોવી ગમે છે, પણ હું એ જોવાનું વધારે પસંદ કરું છું.
હા સર ખુબ જ સાચી વાત છે તમારી. મને તો એવું લાગે છે કે ફિલ્મો માત્ર સમય પસાર કરવાનું જ સાધન નથી. પરંતુ એ આપણા સમાજને ઘણો ખરો સારી એવી શીખ આપી જાય છે એવું પણ લાગે છે અને કેવાય ને કે ઘણી ફિલ્મો તેવી રીતે બનાવવામાં આવે છે. જે આપણને આપણા જીવનના મૂલ્યો શીખાવે છે. આપણા દેશ પ્રેમી શીખાવે છે, પરિવારનું મહત્વ શીખાવે છે. કેવી રીતે મહેનત કરવું જોઈએ એ શીખાવે છે જેથી ફિલ્મોનું આપણા સમત્ર ખુબ જ મોટું કેવાય ને કે સ્થાન બની ગયું છે હમણાં સુધીમાં. જેમ આપણે અ કંઈ પણ આમ કેવાયને કે ફ્રી હોઈએ કયા તો કંઈ ઇન્ટરસ્ટ ન રાખીએ તો પછી આમ જોઈએ તો આપણે થોડું માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય ને બધું થઈ જાય એવું મારું તો માનવું છે. અને મારા માટે તો મનોરંજન વગરનું જીવન એ ખુબ જ કેવાય ને કે નિ નિરસ આમ કેવાય ને કે રસ વગરનું બની ગયું છે જેમાં કોઈ રસ જ હોતો નથી. દરેક વ્યક્તિએ મતલબ થોડો આરામ કરીને અને આરામથી સિન જોઈ તો થોડી વધારે મજા આવે એવું મને તો લાગે છે. અને ફિલ્મથી કેવું કે ઘણી બધું વસ્તુ પણ આપણને શીખવા મળે છે જેમ કે અ કેવાય ને કે સંગીત, અભિનય, વાર્ તા સંવાદ અને ટેકનોલોજી નો સુંદર સમન્વય જોવા મળે છે. અને એ પરથી ઘણું બધું શીખવાનું પણ મળે છે. તો તમારું શું માનવું છે આ બાબતે? હ
હા બઉ સાચી વાત કીધી તમે. મને પણ ફિલ્મોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે એ વાત બઉ ગમી તમારી. કેમ કે આપણને ફિલ્મો ઘણી વખત ઘણું બધું શીખવાઈ જાય છે. ત્યારે એમાં અલગ અલગ પ્રકારની ભાષા અને અલગ અલગ સંસ્કૃતિ વિશે આપણને જાણવા મળે છે જયારે ફિલ્મ અલગ અલગ રાજ્યની હોય હ કયા પ્રકારની સંસ્કૃતિ છે કયા પ્રકારના ત્યાં રીત રિવાજ છે કયા પ્રકારના ત્યાં તહેવાર છે. એના વિશે આપણને જાણકારી મળે છે ફિલ્મો દ્વારા બાકી આપણને એ બધી વસ્તુ વિશે ખ્યાલ નથી હોતો કે શું હોય છે એટલે મને એવી અલગ અલગ પતાને જોય બહુ ગમે છે જયારે આપણે ફિલ્મ જોઈએ છેએ ત્યારે આપણને એમાં અલગ અલગ જે વસ્તુ બતાવવામાં આવે છે. એના દ્વારા આપણને ખ્યાલ પડે છે કે આવા પ્રકારના બી અ રીત રિવાજ હશે આવા તહેવાર ઉજવવામાં આવે છે તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે છે ને તહેવાર નું શું મહત્વ છે એ જોવા મળે છે જયારે આપણે એક જ જગ્યા ની નહી અલગ અલગ રાજ્યની ફિલ્મો રહે છે ત્યારે એ રાજ્ય વિશે બી આપ આપને થોડું ઘણું જાણવા મળે છે એ આપણને ખબર નથી હોતી અને જે ધાર્મિક પિકચરો બને છે ધાર્મિક ફિલ્મો એ આપણને ભગવાન નું આપણા જીવનમાં મહત્વ સમજાવે છે. તબ ઘણી વખત આપણેે ભૂલી ગયા હોય છેીએ જે ધાર્મિક મુવી જોવાથી ઘણી વખત આપણને એમાંથી અલગ જ પ્રકારને અનુભવ અને ઉત્સાહ મળે છે. ધાર્મિક રરી બી ઘણી વખત આપણને જીવનમાં ઘણી પ્રેરણાદાયી સાબિત થાય છે. અને ફિલ્મો આપણને એ વસ્તુ શીખવી જાય છે ઘણી વખત જે આપણે રોજીંદને જીવનમાં નથી શીખી શકતા એ આપણને મનોરંજન પૂર પાડી જાય છે ઘણી તત આપણે આપણા જે આખા દિવસના જે રોજિંદા કામમાંથી થાકી ગયા હોય અથવા કોઈ પણ જાતનું ટેન્શન હોય તો આપણે કોમેડી ફિલ્મ જોઈએ તો આપણને કોમેડી ફિલ્મ જોઈને આપણને મજા આવી જાય છે આપણ માઈન્ડ ફ્રેશ થઈ જાય છે. એમ થાય છે જાય આ હા હા ફિલ્મ જોવાની મજા પડી ગયા છે તો બહ હસ્યા તો એવી ફિલ્મો બનતી રહેવી જોઈએ કોમેડી ફિલ્મ જોવાની આપણને બહ જ જરૂર છે. ફું તો જોતા રહેવું જોઈએ આપડે તમાર શું માનવુ
હા બિલકુલ સાચી વાત છે તમારી કે આપણે અ મનોરંજન વળી મુવી પણ જરૂરી પરંતુ કહેવાય ને કે ફેલ માત્ર મનોરંજન માટે પરંતુ ઘણી ફિલ્મો એવી છે જેમાં આપણા સમાજને પણ ખુબ જ જાગૃત કરી રહું છે અને એ વાત ને કેટલી ફિલ્મો સ્વચ્છતા શિક્ષણ મહિલા સશક્તિકરણ દેશ સમ પરરણ જેષ પણ આ હોય છે. આપણને ખુબ જ એમ કેવાય ને કે શીખામણ આપે છે. એ બી નવું નવું જાણવા મળે છે. આવી જ ફિલ્મ લોકોમાં સારા સારા વિચારો પણ ફેલાવે છે. બાળકો માં બનેલી કેહેવાય ને કે બાળકો પર નાના બાળકો પર જો કોઈ ફિલ્મ બની હોય તો એ નાના બાળકો પર સારી હ અસર પાડી રાય છે. અને નાના બાળકોમાં સારા વિચાર લાવે છે અને સારી આદત પાડવાની ટેવ પાડવા ક છે એમાં જ એક છે તારેમી પર જેવી ફિલ્મો તારે જમીન પર મતલબ તે બાળક એટલું બધું નબળું હોય છે પોની જે જિંદગી હોય છે એમાં કઈ કરી શકત નથી પરંતુ ર જંદગીમાં એ પોતે સફળ બનાને બતાવે છે ઘણી ખરી ફિલ્મમાં મોટીવેશન પણ આપી દે છે બાળકોને કે આપણે જે અશક્ય વસ્તુ છે જે આપણે શક્ય કરીને બતાવી શકીએ એવું મને તો લાગે છે તમારું શું માનવું છે.
હા ખુબ સાચી વાત છે તમારી જે ઘણી બધી બાળકોની ફિલ્ડમાં છે બાળકો વિશે આપણને ઘણું બધું જાણવા મળે છે એમાં અને બાળક કઈ રીતે એમાં પોતાનું જીવન જીવે છે એ બી જાણવા મળે છે. જે ઘણા બાળકોને કોઈ એવી બીમારી હોય છતાં પણ એ બાળક સફળ થાય છે. એ આપણને શીખવા મળે છે. ઓ આમ બહુ સાચી વાત કેવાય અમુક બાળકો ઉપર જે કાર્ટૂન મુવીસ બની હોય છે. એ બી બહુ સરસ હોય છે તે એમાં બી બાળકો એ જોઈને ઘણી વખત ખુબ ખુશ થતા હોય છે. ઘરમાં નાનું બાળક હોય અનેને જો આપણેને કાર્ટૂનની ફિલ્મ બતાવીએ તો એને બહુ મજા આવે છે. અને કાર્ટૂન એ લોકોને એમાંથી ઘણું બધું શીખવી જાય છે જે આપડણે નથી શીખવી શકતા. કાર્ટૂન આવી ફિલ્મો બાળકો માટે ખુબ મદદરૂપ સાબિત થઈ હતી જેમાં બીસની ઘણી બધી હોવી હોય છે અને એમાં અ અલાદીન ન હોય છે એ બી ઘણી બધી. સરસ થ છે માળ પણ ખૂબ ગમે છે અને માન માસી ને કઈક શીખવી બી જાય છ કે પછી ના જીવનમાં એ લોક કઈ કઈ રીતે સારી વસ્તુની આદત પાડવી છે.
હા બિલકુલ સાચી વાત છે અને કેવાય ને કે ઘણી ગણી ફિલ્મો તેવી જ બની હોય છે. કે લોકોના જીવનમાં ઘણી ખરી પ્રેરણા પણ આવી રહી છે. અને ઘણા પેહલા આગળના સમયમાં થ કે જે મહાન વ્યક્તિ પર બનેલી અમુક ફિલ્મો છે. જે આપણને જોઈને એવું થાય છે કે, પહેલાના સમયમાં આવા લોકો પણ હતા, જે આજે આપડા પરંતુ તેઓની યાદ હંમેશા આપડા વચ્ચે એ ફિલ્મ દ્વારા રાખવામાં આવે છે તો એ ઘણી ખરી આપડે સમાજ ને કેવાય ને કે એ બતાવે છે કે આપડે પણ આવા સુરની વ્યક્તિ બની શકીએ છીએ અને ઘણી કોમેડી ફિલ્મ હોય છે, જે આપણને હસાવીને તરૂ તાજા કરી દેય છે. એનથી આપડું કેવાય ને કે મૂડ સુધરી જાય છે અને કેવાયને કે ઘણી ખરી એક્શન ફિલ્મો પણ હોય છે, જેમાં જે એક્સન ફિલ્મ ખુબ જ એમ આપડો ઉત્સાહ વધારે જોવા માટે કે, આ આના પછી શું થશે આના પછી અને ઘણી ખરી ફિલ્મો ફેમિલી ઉપર બનાવામાં આવે છે. જે આપણને શીખવે છે કે પરિવારનું કેટલું મહત્વ છે. પરિવાર તો શું થાય પરિવાર ન હોય તો શું થાય? તો એવી ઘણી બધી મૂવી છે તમારું શું માનવું છે? હાલો
વાણિત
હા તમારું શું માનવું છે એ બાબત પર? હા હલો
હા છે ગણિતમાં
તમારો અવાજ કપાઈ જાય છે હલો
હલો હલો
હા હવે અવાજ આવી રહ્યો હા
બધું શીખવી દેય છે. અને ઘણી બધી જે સ્પોર્ટસ પર ફિલ્મ બને છે. આપણે ઘણા બધા સ્પોર્ટમેન છે. પણ જાણકારી મેળવી આપે છે. આ સ્પોર્ટ સાથે કઈ રીતે રમતી વ્યવસાયને કઈ રીતે એ પાછી મહેનત કરવી જોઈએ. જે સ્પોર્ટસ આપડા જીવનનું જરૂરી વસ્તુ છે. જે આપડે શીખી જતાં આપણને ખબર નથી હોતી ઘણી વાર પણ જયારે સ્પોર્ટ્સ ઉપર ફિલ્મ બને છે ત્યારે, આપણને એના વિશે જાણ તાબિ મળે છે. તો સ્પોર્ટ્સ ઉપર જેમ કે ક્રિકેટ છે હોકી છે, ફૂટબોલ છે. એના ઉપર જયારે ફિલ્મ બન્યું છે ત્યારે આપણને ખ્યાલ પડે છે કે આ એની પાછળ કેટલી મહેનત લાગી છે જે આપણા ઘણા ખેલાડીઓ છે. જે ઓલમ્પિકમાં જાય છે એના વિશે બી આપણને જાણકારી મળે છે જેનું દંગલ મવી બની તું એમાં બી આપણને ખ્યાલ સમજવા પડે કે એ લોકોની કેટલી મહેનત કરી છે ત્યારે એટલા પહોંચે છે. ફિલ્મમાં આપણને સ્પોર્ટ્સ વિશે બી ઘણી જાણકારી મળ છે કે આપ જે સ્પોર્ટ ના પ્લેયર્સ કેટલી મહેનત કરીને ત્યાં સુધી પહોંચે છે.
હા બિલકુલ તો મને તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ
હ મને પણ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી.
તો આજ રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ વાત કરતા રહીશ.
જ જ ચોક્કસ આપડી જરૂર વાત કરતા રશું.